હલો હ હું કામ કર
આગમ પકોવાડા બનાવીએ
પોળા બનાવો
હમ તમે
અમે જો ઘરકામ કરીએ રસોઈ પાણી કરીએ
એવું છે એમ ને બને ગય
હ હા રસોઈ બનાવી નાખી બપોર સુધી મેદવાજા ખેતર માં
હમ નિમ દનેતું.
હા અધું નિંદ નાખયું હવે પાછા બપર ઉધી લાવણ ઉા નિંદાઈ ગ હે.
એવું છે ને વરસાદ પાછો આવી જાય ને.
હા વરસાદ ની વાત જ છે વરસાદ આવે ઘડી જાય ન્યાદમાં ઘડી ઘેર આવી ને કામ કરીએ ને એવું બધું કરી.
હા એ હસીી વાત છે.
હમ અડી ઘડીિત થાય બે કામ.
સાટ આવી જાય ને એટલે ન થાય.
એટલે જ ન થાય ને.
હમ એવ નદીલી માતાડ. હમ બીમાર પડી જાય.
બીમાર પડી જાય એ ત. વાય આશે ત ભાવ ના એટલે તરત ઓલું થાય. હમ કઈ નીકતી હતી લાગતો જ નતો આમ.
કેમ મને એ ફોન નથી લાગતો.
નાહી તો ત ઉપાડ પેલા કે કઈ વિપડ્યો નહી પછીને હાદો કોલ કે પાછો. બના
એમ દે હ તો લાગેદને મને.
તે હા ધો તારી લાગ્યો હતો.
નહી આમાં જ નથી બતાવતું કઈ ખોટા નંબર નથી ને.
ના પછી પાછું આગળડી હેઠખાથી નંબર વાળા કર્યા તોઈ કે એક આંકડા ની જોઈ જઈ કે અમમા કે.
અરે શધવા
હા તંતુ બાકી નઈ એમ કેું તું એને લાગતો નતો બીુડ ક્યાં તેર ખોકેરે એ બો ગમાં.
હ સેર તો તૈંગ્યું.
હા એંત સજજ્યો હોવે.
એવું છે તમે એને ફોન કરોસ કે.
હા એને ક હતો ઘડીક રવીને.
એવું છે મને
એને કેો પછી હું તમને દી ત લાગાવ તો કરું. તોું કેમ આખો દેવું કે કોઈયાર વાત તો નથી થાય.
તમારરો આવે ને પછી હું કરી તમારરો કઈ આવ્યો નહી.
હું કઈ ને ફોન માં જ મથું ફોન આવ્યો તોઈ ને તો વાગે ન તો મથું ફોન માં
હેમ. હડે ને ફોન નથી આવતો હ હવે હ મારે કાકા ભાઈ ફોન માન નથી કરવું હમ કહ પછી કરી.
સો વાગે તો પછી આવી જ જાય છે કલર માં ગઈ.
હા.
હરે આવું તું પણ ફોન નથી પછી હ કમ નથી જું ખોટું ન જું પડે ક્યા આવવા. અ અદવાદ.
થઈને.
એલે એમ જ નંબર લઈ લઈએ તો પછી ને આળ જેને કરવાતાાય.
ચાલો ભાઈ વેલા જો આ થ એમ એમ જ ગુ છું તો વાત થાય એમ કેર તો થાય જ ને એમ લાગે તમને.
ન જ્યાં કામ કરતા હોય છે નને બધું.
હા એ નહી કામ કરતા હોય ને અમે દાત કાઢે.
દાંત કાઢે ને કોક ને કોક આપડે આમાં બોલે. જવાબ દવો તો જવો નહી હા એ શેર ના હોય તોજ વાત થાય હા. એ બધા જો ક્યાં બાર બધા બધું કરે ને ઘરમાં આપવાને લઈને આવી તો બધાં મર સામું જોવા મંડયા
એટલે મેં ફોન જ ના કર્યો
હ એક ને એક હું વાત કરું ગ બીજું હું ઘર કામ ને મેદવાની ની વાની હોય એમાં બીજું કઈ ન હોય વાતમાં તેજ મેં કેમ દીધું ને નેલું નથી સારથી
હ
પી એને કરતી તો એને ચાજીગ નતું બેડકાશે તો હું તો વાત ન થાય ને પછી દીદી ન આવ દીદી નેઈ ના પાડી કે વાત બાત નઈ થાય તો અમને કહીએ
એવું છે.
હા
હમ કાલ કરશું ને એમ તો હું કાલ કરી એમ તો રીગભોને હતી
હા તી કરી જે ને તો તારે જા હોઈ ત્યાર બા હા હવે ટૂંકમાં છે પૂરું થઈ જાહે એમબી
આપડા કોલ આ વાત થઇ જાય એટલે પૂરું થઇ જાય
હા
કાલે રાખજો ભરીને તો હું ફોન કરીને ઘેર હોય ને તો
હા જ્યારે જ રાખા એટલે પછી નંબર એવું કોઠા માં બધાય ને લખાવી લે ને ત્યાં કરવા થાય મારે
હા ફોર્મ ભરે રાખો ગઈ તો
હા મું સાંભળો હા
હું કામ કરવા જઈ ખેતરમાં
હા હમ કા કાન વળું થઈ રહી ત્યારે વેલા તું ત જખ તો કરી દેમાં
હા હા એમ તો હું તો વેલી જ જાગુ
હા
હા હું ફોન કરી દઈ મા મમ્મી કે કંપનીવાળા એમ તો નહી કેતા હોય
હા કંપની વાર બધું કે મમ્મી ને કે કંપની વાળા કઈ ઘરકાર ને નેદવાનું ને એવું બધું અમારે હતું એવ
એથી ગાંડા થઈ જવાય એમ કે એ
ગાંડા કાઈ ન થઈ જાય ગાંડા ઉ થઈ જાય એમાં
ગ જ હે પી એવી જ વાતો કરો ને આપડે એઈ વાત કરો એ બધી જવા દો
હા અમારી વાત હાલવા જો નેચ વાત જાય એ તો કામ કરીએ અમે ખેતર નું કામ હાલે અમારે
હા દાડી એ ચાલશે
હા દાડીયાતો બે દિવસ તો ઘર ન ને ગયા
હમ
ાર જ ગયાડ કરીઆ એકામ કરીએ
એવુ છે એમનું
હા ફરી તમારી બાજુમાં ખેતો છે એમાં નેદવા જાય એવું બધું એના ઓલા
એમ જ હોય દાડી ગવા, પાલર નું શીખાય ને.
મધે. પાર્લરમાં જાય પાંચ વાગ્યા સુધી ત્રણ થી પાંચ વાગ્યા સુધી પાર્લર માં રઈએ પછી ન્યા થી પ હા, ઘેર આવીને રસોઈને કામને, વાસણ ને એવું કસરાને
આપડે કામ ના ડુકે ને છે મજૂર નાણા ને.
હા મજુર માણહ ને તો ઈજ કરવાનું હોય. બીજું તો કઈ આલુ પણ, હા, વધારે કઈ વધારે ખેતરમાં નેદવાનું જ કામકરવાનું આપડે વધારે તો.
હા અત્યારે સોમાહા માં તેમજ ઘડી ખેતર માં કરીએ તો પાછો વરસાદ આવી જાય.
વરસાદ આવે એટલે ઘેર આવીને ત્યા ઘર કામ કરવા માંડીએ.
હા તા ઘર કામ કરીએ.
હા ઘર કામ કર તો સાતા રહી જાય વરખ થઈ જાય તો પાસા ખેતરમાં જાઈને.
હા એમ ખેતર માં
એમ બધું ઓળું થાય આપણે, હા.
કા કા કામ કરીએ. કામ રાખે ને કઈ લુગડા ધોવા જાઈએને. હંજવારી કાઢીએ પાસા એ ઈ કામ કરતા કરતા નેરવા બે
હમ્મ હવારે જાગીનેય પાછા કામ કરતી.
હા, અટાને કતલે, હવારે પાછું ઈ ને ઈ કામ હામુ પૈડું હોય. અંગારીને ઈ.
હવે આપડે તો કામ કરવાના જ કરવું જ પડે.
કામ તો કરવું જ પડે જો નેદવું પડે, નેધવું પડે, તો નેદવું જ પડે આપડે.
હા એમ.
આપવાય કોઈ નેવલું કરે એમ નથી.
હા એવું લાગે તો દાળિયા કર નખાય.
દાળિયા તો નહી કરવા પડે એક એકલી નેદા કર તોય નેદાખ એવું બધી મેલ નથી.
એવું જે એમને દાત કાઢ
અને બાજરો વાયલો હતો ને તી ફેરવો હોય તો ઈ જ બીધું હતી ગાય. કેસાય જાય વાકે વાકે એ જ વાક.
ખળબળ તો કઈ નથી નેદવા.
હમ્મ, વરસાદ સે કે ના?
હા ઘડી ક આગડી આવ્યો હતો વરસાદ નેવા ખાલી ગેરા ત્યાં વયો જ્યો.
એવું સે એમને.
હા ખેતર માં ખાલી ગોળું છતા પૂરું થઈ ગ્યું.
એવું છે આજ તો પણ સાતાજેવું રેયું છે ર ગયું ને?
હા એવું જ વાત આખો દિ સપડા જ રહ્યા નેદવામાં ઘડી નેચ્યા ને રા એ થોડીને તો વત ગોચવી પડે. આલુ મલું કરલે ઓછે પૂજે તા વયો જાય એ પાછ નેદવા તા પાછો આવી જાય એ. જરીક વાર આલીએ.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
હા ચોટી હવા હાલું ને તો વરસાદ આવી જાય. એવ હાલું ત પણ સદા આવી જાય હ.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
ન
હમ્મ.
એ સતરી વ્યા રાતીને બા.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
હા . . .
હાવા હાો આ સોમામાં એવું બધું હોય.
હા સોમાહામાં એવું થ એમને
રસોઈ શું બનાવી રસોઈ એક રસોઈ શું બનાવી?
પીંડા નું શાક કે્યું ને ટાંડો જ લાગ્યા
અમે ભીંડન શક બના
તો બીજું તો બકાલામાં તો કઈ ન હોય. બ ભિંડાાને રીંગણાને એવું એવું ડળ ને એવું બનાવીએ ને ખાઈએ. નવી રાતો હું કામ કરીએ. પાર્લરમાં રા હું ને એવું
. રી લીધું પાર્લર જવું પડેનેવાનું .
કલરમાં જ ત્રણ વાગ્યા ને ત્રણ વાગ્યા પ છી જાય એ પા ધી પ્લર નું કામ કરીએ પછી ઘેર આવી પછી રસોઈ ને એવું કરીએ બપોર દિનેશ જે કે ધરમાં
માલ ઢોર હોય તો માલ નું કરવું પડે.
એ માલ કરવી વાહંદા કરવા એવું તો કરવું જ પડે બધું કરવું પડે થોડું થોડું બધું હા કામ આપડે ડૂટે જ નહી કામ કરીએે તો.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
ખતર ખેતરમાં ઘેર કામ નહ ઘર ના કામ ઘર ના ક લઈ તો બસ માલ ના વહેદા ની એવું બધું હા ચલું જ રે પરોસ નહી ખાવાનું
હા ઈ દુખે ખરું કામ વરસાદ આવે તો ઘડીક વયપરો
કરીએ.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
. નદયાને નાદવા માંથી
હા.
હા.
એવું બધી છે ને આજ પાર્લર શીખવા સિલાઈ કામ ન
સિલાઈ કામ એ શીખવાની છે. પેલ્લા એ શીખવાની સે બધું શીખવાનું છે..
હમ્મ તો આપડા માટે સારું કેવાય.
આ-આ-આ આપડા માટે હારું જ કેવાઈ થોડું થોડું બધેય શીખી લેઈએ ને.
આમ થોળો બેચી છીએ.
કેટલા વાગે જીત્યા કઢી વાગે જીત્યુ કે તન વાગે
નઈ અ તણ વાગે ગઇ છું.
ચા
પાંચ વાગ્યા જાબુ ને કરાવાને એટલે
આ-આ-આ તો બી તે કઈ કાઈ મેના તો ન આવે કાઈ
નઈ એને પછી ના ઓય ને કા
કામ પસી એને બીજા ગામડે ન જાવું હોય પાસુ એમ હોય ને
ના-ના-ના એ બધું કીધું ને
હાઆ-આ-આ ઓ કાલ લગભગ આવે તો મેડમ નેતા થાય
હઆ કાલે આવશે આવજો.
હા ચાલ પાનકાર્ડ વલેને બધી તમારા આવ ગુના કેઢવેલા સે એ લગભગ લઈ ને આવશે.
હઅ-અ-અ અમે પિનકોડ માયગો છલ કોને હતો ને હા આયવો તો માર ઓલામાં
હે દીતાવો દીધો દે વે હમ્મ
પીગે પીન નંબર આપો ન તમારે
તે મારે તા આયી ગ્યા ત જીગું પડી તે જાવું પડશે.
કેમ કોના નંબર સે?
આના છે પન આમાં ત મને